હ, હલો અવાજ આવરો
આવેલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
બોલો, બોલો શું કહે છો?
શું, પ્રોબ્લેમ થ ગ
ખબર ને કઈક ઇન્ટરનેટ સર્વર ડાઉન એવું બતાવતું હતું, પછી રિફ્રેશ કર્યો ને તો તો પછી કોલ કર્યો, તો ડાયરેક્ટ લાગી ગયો, ત્યાં સુધી મારામા બી ઇન્ટરનેટ સર્વર ડાઉન એમ જ બતાવતું હતું
પેલા આવુંજ થતું, તું ખબર નને ક્યા નેટવર્ક પ્રોબ્લેમ હતી
એટલે એક વખત એક વખત કોલ કાપીને પાછો. તો કર્યુંમ તો આવું થતું છે, પેલા બી થતું હતું
હો, તે દિવસે થાલું તું કાવ્ય જોડે કરી દ ત
હા, હા.
હમ
બોલો સૂખ ગતા
તમે ક
કઈ હવે, લગભગ વરસાદની સિઝન ચાલુ થઈ છે, એટલે હવે, તહેવારોની બિ સઝ ભજન ચાલુ થશે ધીમે ધીમે આટલા દિવસ તો તહેવારો હતા નહિ, એટલા બધા
હમ
હવે, પેલો તહેવાર કયો આવશે
અસાાઢી, બી રથયાત્રા
હા, જગન્નાથની યાત્રા આવશે, એને તો એ આ મહિનામાં જ છે, કે આવ મહિનામાં
અમેિના બ છેને, બાર તારીખે લગભગ બાર કે તે એવું કું નથી હા
અચ્છા એટલે હમણાં ગઈ, બે અઠવાડિયામાં
હો, આમ તો પોગ છઠ્ઠા મહિના મે આવતી હોય, પણ આ વખત અધિક મહિનો હતો, ને
હા એટલે.
હમ બધું લેટ આ વખતે.
આપડ અહિયાયા બી જગન્નાથ ની યાત્રા થાય છે.
હોવા.
ઓ
ઉમર તો બીજી એ ગુજરાતને મોટી ગુજરાત ની બીજી એ મોટામાં મોટી. અમદાવાદ પછી અમદાવાદ પછી પાટણની
અચ્છા એવું હોય
હોવ.
બતાવી તો નથી કોઈ દિવસ.
કઈ બતાવી?
ફોન માં બતાય.
હ જો આ તેના હૈદરાબાદ હતી. તો પછી એના લીધે રહી ગઈ ને બતાવાની.
હા વાંધો નહી આ વખતે અમે અહિયાયા ની બતાવશું યાત્રા. બાજુમાંથી જાય રહ્યા યાંથી. કછી? કચ્છમાં ક્યાં જગન્નાથની યાત્રા થાય?
હા કચ્છમાં જવું હે આસાડી બીજ ના
અચ્છા જવું હે. આ વખતે તો પોસિબલ નથી કચ્છમાં જવાનું.
કેમ?
કેવી રીતે જઈએ કોઈ જતું જ નથી તો બધી પાછળ જવાનું થાય જાય સાતમ આઠમ ના
કઈ- કઈ મતલબ નથી ને અ બી અમણા છે ને?
કેમ મતલબ નથી આ સાતમ આઠમ ના બી કચ્છમાં બહુ મોટો તહેવાર આપડો બધા જોવા જઈએ તો મેન તહેવાર કહેવાય સાતમ આઠમ નો.
એમ તો છે. પણ સાડી બીસ ના ને દખત્ર નામાં
નથી ખબર એના એના વિશે નથી ખબર મને
રોઢિ માનું હે ને. એ આવે ને જમાડે ને બધું કરે.
એ તો અમને શું ખબર હોય એતે તમને ખબર હોય.
એટલા માટે અષાડી બીજ ના જઉ ગમે.
હા હા. જ્યાં નથી આથી પેલા એટલે ખબર નથી એ વસ્તુને.
બરોબર તે આંટા માર જો એકવાર.
હા ફ્યુચર માં ક્યારેક ટાઈમ મળશે નજીક ખુલશે ત્યારે જશું. અ એ બીજ પછી તહેવારે પછી તો ડાયરેક્ટ સીધી સાતમ આઠમ આવશે ને કૃષ્ણ જન્માષ્ટમી.
હા એ
હા તો જન્માષ્ટમી ના એન્જોય કરશું બીજું શું. જન્માષ્ટમી પછી તો પછી કયો તહેવાર આવે?
ગણેશ ચતુર્થી રક્ષાબંધન
અને એટલે હવે હવે એમ જોવા જઈએ તો બધા લાાઈનમાં જ રે.
હા
ગણેશ ચતુર્થી ના બી દસ દિવસ પછી રક્ષાબંધન રક્ષાબંધન ક્યાં અહીંયા
રક્ષા રક્ષાબંધન પેલા આવશે.
હા
રક્ષાબંધન જોઈએ હવે કેમ થાય
અહિયાં કરવી છે કે ત્યાં?
કરવી તો છે પણ જોઈ ગઈ વખતે મળી નઇ ધરતીકંપ
હા અને આ વખતે
હા ક ખબર નહ હવે
જોઈશું બને ટ્રાય કરશું બને એ અહિયાંથી જવાની જો મળશે ટ્રેન માં જ જવાનું થાય ટ્રેનમાં જશુ અને એક રાત મતલબ એક દિવસ રોકાઈને બીજે દિવસે એ ટ્રેનમાં પાછા રિટર્ન
બરોબર
હા આપડે ઈઝી પડે જવા અવવાનું પણ ત્યાંથી જે છે લેવા મુૂકવા માટે તકલીફ પડે એ લોકોને તકલીફ આપવી પડે એ છે.
હા નહી થાય
શું
નહીં પડે તકલીફ
એ તો તમે કો છો નહી પડે એ લોકોને તકલીફ પડી એ થોડા બોલે એ લોકો
ના પડે એ બધાને
તો જોઈશું બને એટલે ટ્રાય કરશો. જવાની ટ્રેનમાં જ જવા આવવાનું થાત એ બને ત્યાં સુધી આમ પણ વરસાદની સિઝન છે એટલે અ વિધાઉટ એસી માં બી હમણાં તમે આવ્યા તા ઇમરજન્સી તો બી પ્રોબ્લેમ નથી ને હા એમ બી ઠંડુ છે વેધર તો
હા સાવ
જવાનું થાય, તો વેલાથી કે જો તો બુકિંગ એ પ્રમાણે કરાવીનેે નહી તો પછ હમ પાછળથી શું છે કે હવે તહેવારોની સિઝન ચાલુ થાય એટલે બુકિંગ જલ્દી થતા આવે બુકિંગ થવાથી પછી વેટિંગમાં નામ જાય ને કે ના મળે એ પ્રોબ્લેમ થાય
સુપ્રીમ કોર્ટમાં પૂછને
એ સુપ્રીમ કોર્ટમાં તમે પૂછો
હ ના તમે પૂછી લો
હાઈકોર્ટે એ નથી માનતી અમારું તો સુપ્રીમ કોર્ટ તો ક્યાં માનશે
એવું ના ચાલે એવું
જોઈએ પછી રક્ષાબંધન પછી સીધી દિવાળી ના પછી નવરાત્રી આવે અચ્છા મને નથી ખબર નવરાત્રી આવે ને વચ્ચે આ વખતે નવરાત્રી પર વરસાદ ના પડ્યો વખત ગયાવર્ષે વરસાદ પડ્યો હતો, ને અંદર મતલબ અંદર એસી વાળા હોલમાં રમ્યા હતા, ને બધા રવિ આમ સંકળાય સંકળાય ને રમા ને મજા નઈ આવે નીચે શું છે, ગ્રાઉન્ડમાં રમીએ ને ઓપન સ્કાય હોય, મજા આવે રમવાની એમ ખુલ્લામાં ઉપરથીતે બધા એસી વાળા હોલ માં એસી ચાલુ કરીને, રમે ને એટલે એમ સંકળાઈ જવાય હોલમાં, તો જગ્યા લિમિટેડ હોય ને જે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાંથી, જગ્યા મોટી હોય એટલે થોડીક વાર ચાલ
હ, એતો હોય
હમ નવરાત્રી પછી બારે દિવસ છે, બાર કે પંદર દિવસ દિવાળી એટલે હવે, તહેવારો ની જમાવટ ચાલુ થવાની આમ, સાત ન મહિના સાતમો આઠમો નવમો દસમો અધિક મહિનો હતો, એટલે આ વખતે દિવાળી પણ લગભગ લેટ હશે.
હમે, બધ દહેવાર લેટ જ
દિવાળી પછી, તો આપડો કોઈ તહેવાર નથી આવતો.
ના
દિવાળી પછી, તો સીધું તુલસી વિવાહ અને એવું લગ્ન સીઝન ચાલુ થાય, ને પછી સીધી ઉતરાય
ઉત્તરાયણ જ આવશે પછી, તો
હા, એટલે ઉત્તરાયણ નું શું પ્લાનિંગ છે
બને, ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં થાય તો વખત
કેમ અહીંયા દક્ષિણ ગુજરાત ની ઉત્તરાયણ નથી આવતી જોઈ, બી નથી, તમે તો પેલી વખત તો જોુશું તો જુઓ, તો ખરા કેવી થાય છે
ના સાંભળી ને જેવું લાગે, કે ઠીકઠાક હશે
તની જોડે સાંભળ્યું તમે એવું
તમારી જોડે
મેં કોઈ દિવસ એવું નથી, કીધું અમારે સુરત ની ને ઉત્તરાયણ તમે જોવો ને તો તમને ત્યાં અમદાવાદ ની ઉત્તરાયણ, બી ભૂલી જાવ એવું લાગશે
તો અમને ઉત્તર ગુજરાતની, અફર લાગેલી
હા, સરસ તો લાગે પણ હવે, શું કરીએ તહેવારોની સિઝન માં ટ્રેન ના બુકિંગ જેટલા બધા ફૂલ થઈ જાય, ને હવે આપણું જવાનું એકદમ એન્ડ ટાઈમ ઉપર થાય. એન ટાઈમ ઉપર હવે, ટિકિટ મળવા જ ના કર અને તત્કાલમાં ટિકિટ લેવા જાવ તો લગભગ પચાસ ટકા વધારે, એટલે દોઢસો રૂપિયાની ટિકિટ હોય તો બસો રૂપ રૂપિયામાં પડે. અને એસીની ટિકિટ લેવા જાવ, તો સાડી ત્રણસોની ટિકિટ સાતસો આઠસો રૂપિયામાં
પછી શું થાય કો
નક્કી હોય, તો હજી કઈક થઈ શકે પછી છેલ્લે એન્ડ ટાઈમ ઉપર નક્કી કરીએ ને તો તત્કાલમાં ટિકિટ, લેવી પડે ને તેવી કન્ફર્મ નહી, મળે કે ના મળે મળે એક વખત આપણે, ત્યાં ત્યાં હતા, ત્યારે બે ત્રણ દિવસ દોડા દોડ કરીને કેવી રીતે પરેશાન થઈ, ગયા હતા.
હધર થાય, શું કરે તો
એટલા માટે જ ને પેલેથી, બધું નક્કી કરીને જવું પડે તો કઈક થાય, નહીતર શું કરીએ
એ વિધુ ને સુપ્રીમ કોર્ટમાં હાઈ, કોર્ટમાં પૂછવું પડે હ
હા, જોઈશું ચાલો ને હવે, આવતા ટાઈમમાં શું થાય છે, હમણાં થી, તો કહી ના શકાય
તો ના જ કએ તો પણ ટ્રાય કરજો.
હા, વાંધો નહી ટ્રાય કરશું. ચાલો મળીએ.
ચાલો.
હવે, સુઈ જવાના.
ના.
હા, વાંધો નહી.
હા.
બીજા ટોપિક ઉપર કઈ વાતો કરીએ.
હા.